હલો.
હા આવાજ આવે છે મારી?
હ હવે આવે છે પ્રોપર આવાજ પેલા તો નથી આવતી યાર.
હવે પ્રોપર પ્રોપરલી આવે છે?
હા હવે પ્રોપરલી આવે છે.
ઓકે ઓકે. બોલો.
શું કરો છો?
બસ, આપે મુવીને કેતી હતી ને તું કઈ?
હા મૂવી નું ક્યાથી હતી.
હમ, તને કઈ તઈ પણ ફેવરેટ મુવી કઈ છે?
એવું કઈ પર્ટિક્યુલર મુવી નથી પણ, ‌ અમુક વાર જેવી ગમે એવી જોઈ લેવ એમ.
બરોબર બરોબર.
તમારી ફેવરેટ મૂવી કઈ છે?
આમ કોઈ પૂછે ને તો મને યાદ નથી આવતું પણ મને કે જી એફ સારી લાગે.
હા એ પણ સારી છે માર ધરવાળી.
હમ, કે પુષ્પા પુષ્પા કરતા કે જી એફ સારી લાગે.
ન કમતી બહ.
હા! પુષ્પા કરતા કેજીએફ સારી છે.
હા એ વાત સાચી છે.
તો, અને બાહુબલી પણ મને સારી લાગે, બાહુબલી
હમ્મ એમાં સીન ને બધું કેટલું મસ્ત. મસ્ત છે.
હા એક્ઝેક્ટલી.
હમ! મારા મમ્મી ને પણ બહુ ગમે.
હા મને પણ બાહુબલી એમ જોઈ લોવ, જેટલી વાર આવશે ને ટીવી ઉપર એટલી વાર.
સેમ મારી મમ્મી પણ જોવે છે.
બોલો ભલે શું કરો છો.?
બસ તુ શું કુછ, કંઈ કેતી હતી તું મને--?
અરે એવું મે કીધું જમી લીધું તમે?,
હા હું જમી લીધું જમી કારવી ને બેઠ્યા
હમ, બસ આજ કેતી તી કઈ નઈ બીજુ તો સુ હોય અત્યારે ખબર બહુ બધું વોંર ચાલે છે. આપણા અયા હેલો
હેલો હેલો હા બોલ બોલ, હા આવે છે.
ખબર છે વોંર ચાલે છે. હેલો હલો
હા હા બે જ મિનિટ હો, બે જ મિનિટ
હા હા આરામથી બહુ જ કંટાળો આવે છે. મને તો હમ
હમ બોલ
અત્યારે ખબર છે વોરા વોંર ચાલે છે.
હમ તારા ઘરે છે ગેસ ના બાટલા?
ના અમારે તો ગેસ પાઇપલાઇન છે. તમારા ઘરે? હ અત્યારે, મોસ્ટ ઓફ બધાના ઘરે પાઈપલાઈન જ છે તમે બી પેટ્રોલ નું બંધ થઈ ગયુ--?
પેટ્રોલનું બંધ નથી થવાનું
નહી થવાનું અંયા તો થયું તું કાલે, તો અડધા પેટ્રોલ પંપ બંધ કરી દીધા હતા.
અરે નહી અફવા ઉડી છે ને, એટલા માટે માણસો આ ભીડમાં જાય છે. પેટ્રોલ પંપ ઉપર એટલા માટે પેટ્રોલ પંપ થોડા થોડા બંધ કરી નાખ્યા
બરાબર છે નાય
કોઈ જ નથી
હા એ વાત છે ન્યૂઝમાં અહિયાં સાંભળ્યું હતું કે પેટ્રોલ નું છે બલ્ક કે બધા પેટ્રોલ ચાલુ રહેશે એમ
હમ્મ
એવું છે કઈક બાકી બધું તો મોંઘુ થઈ ગયું છે એમ તો
કેટલુ મોંઘુ બધુ થઈ ગયુ છે યાર મારા એક ફેવરેટ વડાપાંવ વાડો છે. તેને આપની દુકાન બંધ કરી નાખીએ.
ઓ વાપરે હા તો ગેસ ના બા ટલા નું રેટ તો જોયું કેટલું બધું વધી ગયું છે અત્યારે વનના લીધ.
એક્ઝેક્ટલી એટલા માટે.
ના હો તો ગસો બાટલો કઈથી લાવે.
ગેસ નો બાટલો મળવો પડતો જોઈએ.
હા એવા પૈસા પૈસા છતાં હોય છે ને આપે છે ને તો પણ લોકોને નહી મળતા ગેસ ના બાટલા.
હા એજ એજ પ્રોબ્લેમ ચાલે છે.
હમ્મ પણ બહુ ખરાબ કર્યું છે મેં તો આજે ન્યુઝમાં પણ પડ્યું કે લોકડાઉન થશે પાછું ઈન્ડિયામાં.
કેમ?
ખબર નહી કોરોના એવું મોદીએ લખ્યું છે અહીયાં આજના પેપરમાં હતું.
હે લોકડાઉન થઈને ક્યાં જશે.
સી ખબર.
લોકડાઉન ન તો કઈ મતલબ પણ નહી ને લોકો અંદર થોડી રહેશે. કઈ ડર થી અંદર રહેશે ઘર. ના અંદર. પુરાયલા હતા કેમ કે કઈ ડર હતો.
હમ્મ ના મેં આજ હ આજે ન્યુ પેપરમાં રીડ કર્યું તો લોકડાઉન થશે કોરોના જેવું થયું હત ને એવી રીતે લોકડાઉન થશે પછી ખબર નહી હવે શું થવાનું શું નહી.
પણ શું વોરના લીધે થશે.
હા વોર્ડ ના લીધે થશે.
હમ્મ
તો પછી રાશન બીજું.
હે શો.
રાશન વાસન બધું ભળી કાઢવાનું છે કે.
હા એજ ને. કેમ કે પછી તો કેટલું બધું મોંઘું થઈ જવાનું અત્યારે જ બધું મોંઘું થઈ ગયું.
એક્ઝેક્ટલી.
શાક લે અને ઇવન આપણેે ખાવા પણ જઈએ ને તો પણ બે બે ચાર બે બે રૂપિયા, ત્રણ ત્રણ રૂપિયા વધારી નાખ્યા છે.
હા પણ આટલું બધું એક હા હમણાં પણ તો લેવાનું આપેલું બઉ હોય ને. એ આગળનું બધું લઈ લોઉં. પણ કેવી રીતના હમણાં? કેવી રીતના મેનેજ કરશે માણસ.
ખબર નહી આવે યાર.
હમ્મ.
અને જેન બિચારાને ખાવાનું નહી મળતું એમનું શું યાર.
એજ તો, જે રોજ રોટી માવા માટે જાય, કારીગર એમનું શું?
અને જે એક ટાઈમ ખાય છે એમનું શું હવે?
એજ તો.
એ આ બધું કોઈ વિચારતું નહી આવી રીતે સાચે કહું ન તો.
હમ્મ એજ વાત છે.
ચાલે છે.
એ જ વાત છે.
સાચી વાત કીધી.
શું કરશું હવે?
નું અર્થ હશે તો થશે હવે.
હા એજ ને. બાકી આમ લેવા જઈએ ને તો, જે ગરીબ છે એ તો વિચારું પીસે જ જવાનું છે કોરોનામાં જેવી રીતે થયું હતું ને એવી રીતે.
સાચે હા.
અને જે રોજનું ડેલી નું ખાવાનું છે એ પણ બિચારો પીસે જ જવાનો છે.
હમ્મ.
શું કરી શું? આપડે તો ચાલ કઈ નથી. કઈ રીતે લાઈએ છે ને ખાઈ લઈએ છે બીજા બા આપણા જે, ગરીબ છે એનું શું?
હમ્મ.
હ ખરેખર વોર તો આવું ગધેડા જેવું છે.
નહી પણ વોર સારું જ નથી હોતું.
એ જ એને કેટલું બધું નુકસાન થાય છે. એટલા બધા પબ્લિક મરી ગઈ છે.
હમ્મ. ક્યારે પણ વોર કોઈના માટે સારું હોતું જ નથી. ત્યાંના લોકો હોય છે. એમના માટે શું? વોર શું હોઈ, તે મતલબ જે જગ્યા જુઓ ને સપોઝ આણંદ મારા છે. ઠી છે આનંદે બનતા બનતા કેટલા પંદર વીસ વર્ષ થઈ ગયા. હમણાં ડેવલપ થતા થતા. તા. એક બમ્બ ફૂટે હોસ્પિટલ ગાયબ.
સાચી વાકી અને તમને ખબર છે આ, હ અને ડાકોરમાં ઇન્સ્ટ્રાગ્રામ પણ, ડાકોરમાં પણ ઈઝરાયલ ન ઇફેક્ટ આવ્યું છે તો કે ડાકોર ના મંદિરે કાલે બંધ કરી દીધું તું, અને બધી જ બધું બંધ કરી દીધું તું.
એ મંદિરનું શું લેવું હતું?
સ ખબર તો અહીંયા કંઈક થયું હતું ને એટલે મંદિર બંધ કરી દીધું હતું.
હમ.
હા, મેં કાલે જ સ્ટડી કર્યું હતું એમાં.
બરોબર.
પછી, બધી બહુ જગ્યાએ આવું આવું કરે છે હવે ખબર નહ સાચું છે ખોટું એ કોને ખબર.
હાઈ કોને ખબર.
હમ.
પણ વોર કોઈના માટે સારો હોતો જ નથી.
સાચી વાત છે.
હમ. કોઈ વોર થાય ને તો કન્ટ્રી એટલીસ્ટ થર્ટી યર્સ પાછળ ચડી જાય. જતી રે.
કરે છે આટલું બધું કર આવે છે ગવર્મેન્ટ અને આ તો બધું પાણી ફેરાવી દેશે.
એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી આખી કન્ટ્રીનું જે હોય ને ડેવલપમેન્ટ એક કન્ટ્રી આખી ને આખી ત્રીસ ચાલીસ. વર્ષ પાછળ, પાછળ જતી રહે.
અને એને બિલ્ડઅપ કરવા કેટલો ટાઈમ જશે પછી. જે જોબ કરે છે એ લોકોનું શું યાર.?
હમ હ.
એમનું ડૈ લું ન કામ હજુ ઓછું થઈ જશે, રૂપીસ સેલરી નહી મળે પ્રોપર--.
એ જ તો!
હવે જોઈએ શું થાય છે? તે હા એજ ને બસ એ તો કઈ નઈ, વોર થયું એ થય સ્ટુડન્ટસને મજા આવી જશે, જો લોકડાઉન થયું ને તો
હા! પાછું મજા આવી ઈ જશે સ્ટુડન્ટ્સ ને સાચી
એ લોકોને તો જવાનું નહી સ્કૂલ્સ, મજા કરવાના
હેલો મારી આવાજ નથી આવતી કે? ઠીક છે ઠીક છે મુકુ મુકુ
બાય બાય